મુકેશભાઈ રામરામ.
કેવું છે? જયભાઈ.
બસ મજા છે એમાં આમાં શું છે આપડે આપણા નામ નથી બોલવાના મારાથી ભૂલ થી બોલાય ગયું છે
એવું છે કે હ હા તો સોરી સોરી તો નય બોલી
હા શું કયો છો બોલ
ગરમી બરમી કેવી છે
ગરમી તો ભાઈ વાત જોવા દે ભૂક્કા કાઢે છે હમણાં સમજ તો આના કરતા, વધવાની છે.
ઓહ એવું છે કે તમારા ઘરમાં તો સોલાર નથી
ચલા જ છે ને પેનલ
તો તમે એસી નું નાખાઈ લો તમને સારું પડે
ચાલે વાત સાચી છે હું એક વાત પૂ છું મારા જે બીજા બેકગ્રાઉન્ડ નોઈસ છે એ આવે છે તમને બીજું કોઈ બાર અવાજ આવે છે તે આવે છે તમને
હલકો હલકો આવે છે,
આવે છે એમ હા હા બરાબર બરાબર
બરાબર બોલો બોલો શું કયો?
બસ એ તમે એસી ન કીધું એ શું છે કે હમણાં હાલમાં મારી ખર્ચો બહુ છે એટલે આ વખતે મેં એસી નખાવાનું ટાળ્યું છે કારણ કે હમણાં ભાવ બી એટલા બધા વધી ગયા છે એટલે વિચાર્યું કે આવતા વર્ષે આ વર્ષે થોડું, સહન કરીને આવતા વખતે કઈક કરશું
હ હા એ વસ્તુ સારી છે કે. આપણે આપણા બજેટ ના હિસાબે ચાલવાનું. કમ આમ તેમમની.
નાના બરાબર છે ને બીજ. જોવું કે શું છે સોલાર તો છે પણ હવે એસી ના ખાવું તો એસી માં મામાર સોલાર ન બધું પાવર પૂરું થઈ જાય એ સારું છે એમાં કઈ ખોટું નથી પણ આ વખતે એસી. હવે મારે લેવું હોય તો ત્રણ બે કે ત્રણ ભેગી લેવી પડે બધા રૂમમાં એવું છે એટલા માટે હમણાં આ વખત મે જ આવ્યું છે, મે કીધું કે જોઈ આવે આવતા વખતે ભાવ હમણાં તો યુદ્ધ ના કારણે ભાવ એટલા બધા વધી ગયા છેર લોકો. પણ બધામાં એટલે એસી ના પણ ભાવ બઉુ વધી ગયા છે.
અરે આ ક્યાં સુધી યુદ્ધ ચાલશે કારણ કે આનામાં આપણે સાંજે જીવી નથી. આપકતા ને પ્રાર્થના સુવી નથી આપતા.
ના ના વાત સાચી છે ને હમણાં ના ટાઈમમાં તમે કાલે જ ન્યુઝ જોયા હશે એટલે આપડા જે પીએમ છે એમણે કીધું ને હજી પરિસ્થિતિ ખરાબ થવાની શક્યતા છે લોકો થોડક સાવચેતી રાખે કોરોના જેવો ટાઈમ. તો આવી શકે એટલે બધા શું છે કે આજે અમારા એક વેપારી આવ્યા હતા એ અમને કેતા હતા કે સુરત રેલવે સ્ટેશન ઉપર એટલી બધી ભીડ છે કે નીચે ટાઇલ્સો પણ નથી દેખાતા મોદી સાહેબે કીધું કે. અહિયાં કોરોના જેવી સિચ્યુએશન આવવાની છે એટલે શું છે કે બધા લોકો પોતપોતાના ગામ જવા માંડ્યા છે પાછા.
અરે હા એતો પ્રોબ્લેમ છે જ અત્યારે મારો મજૂરો ગામ જવા માટે નીકળ્યો ને ભીડ જોઈને પાછ.
અરે બઉ સુુભ. સ્ટેશન ઉપર યુપીની ટ્રેનોમાં તો એકદમ છલો છલ ફૂલ જાય છે બોલો.
બસ બસ યુપી ની ટ્રેન માં જ આ બેેવાનો હતો. તો આ શું યુપી નો ભાઈઓ છે તો હવે એ કે કે મેં જતો છે ગામ હવે મે કીધું વાંધો નહી જા. તે ત્યાં ગયો ને ત્યાં બધું ફૂલ. સ્ટેશન ફૂલ ટ્રેન ફૂલ. એ પાછો આવી ગયો.
બરાબર બરાબર એટલે હમણાંના ટાઈમમાં શું છે વનની સિચ્યુએશનમાં એવું કીધું કે હજી આનાથી પણ પરિસ્થિતિ ખરાબ થવાની શક્યતા છે આટલા લે મોટા લેવલ ઉપર જો વ્યક્તિ આ વાત કરતો હોય એટલે એ વાત. ને મતલબ ધ્યાનમાં લેવા હવે તારા મારા જેવા બોલે તો કોઈ શું ધ્યાનમાં લે પણ હવે એ વ્યક્તિ જે આખો દેહ સંભાળે એ કે બોલે આ વસ્તુ તો પછી થોડું ટેન્શન થાય લોકોને પાછી જો. કોરોના વાળી પરિસ્થિતિ આવે તો બહ અઘરું થઈ જાય ને સાચો મતલબ કઈ રીતે બધા લોકોને સાચવવા કઈ રીતે.
હમ ના સ વાત સાચી છે તમારી પણ હવે બધા કરી શું શકે કારણ કે જે દિવસે કોરોના આવેલો એમ સમય બહુ આમ વિચારી તો એમ દુઃખ લાગે કેટલા માણસો જતા રહ્યા કેટલા નોકરી જતી રહી ને કેટલા લોકો ગામ જતા રહ્યા.
ના ના વાત સાચી આજે તો ગરમી ના લીધે શું કે મારું શરીર થોડુંક તાવ આવી ગયો ને શરીર બી દુખે છે એટલે અવાજમાં થોડોક ફેર લાગશે તમને.
હા વાંધો નહીતા હવે એમાં કઈ નથી ચાલ્યા ઘરે.
ચાલ્યા કર રે હવે કામ વગર તો ભલે શરીર દુખે તો પણ કામ તો કરવું જ પડે, એના વગર તો થવાનું નથી કરતું.
હ એજ પ્રોબ્લેમ છે કારણ કે અત્યારે મારો મજૂર નતો અત્યારે મેં એની લાકડા ખેંચવા ઉભો રહેલો આજે આખો દિવસ ખેંચ્યા એટલું સરીર દુઈખ્યું કારણ કે આપે કરી ને આપે એમ તરત જ કરવા લાગી ને કે આપે કોઈ દિવસ કરેલું ના હોય ને આવ. કરવા લાગી તો બહુ ખરાબ દુખ્યાકારે શરીર.
બરાબર બરાબર અચાનક આવી જાય ને કામ એટલે થોડું તકલીફ તો થાય એની એનામાં તો હું પણ માનું છું તમારી વાત.
હા, પણ હવે કઈ કરી ના શકાય કારણ કે એની. ને હવે મજા નહોતી સલઈ કે. સઈ કવ પછ. છા હવે મેં લાગ્યું કારણ કે મારે કામ તો કાાગવું જ જોઈએ. કેમ થાય એના. ત ચાલવાનું છે નહી.
કામ કાઢવું પડે માલ બી સપ્લાય કરવો પડે એના વગર તો હવે પૈસા ના મળે પૈસા ના મળે તો ઘર કેવી રીતે ચાલે. હમણાં ન સિઝન પાછું એવું છે. કે હોય પછી, બધા ઘઉં કપાય ને આ સિઝનમાં લોકો ઘઉં ભરે ઘરમાં. તો આમાં એ બધું લેવા કરવાનું ચાલે એટલે એ એમાંવી પૈસા તો જોયું ને આપડે.
હા સાચી વાત ઈજ ક બધે પાય આપડે કેટ. એટલા પહોંચી વડી કારણ કે ત્યારે ગઉં ભવારનું થશે પણ ચૌદ થી વીસ હજાર રૂપિયાનું ઓછામાં ઓછું થઈ જશે ઈ બે ના વચ્ચેનો જ આંકડો આવે આપડો હર વર્ષે. તો હવે આનામાં આપડે ઈ શ કરવું કેમ કારણ કે બધે પાહે પેમેન્ટ અટકેલા છે એવું જ ચાલતું છે, કોઈ આપતું નથી, સાચવીને બેેલા છે કે ખરાબ સમયમાં આપણેે ઈ પૈસા કામ આવે. તો હવે આપડો સમય ખરાબ છે, તો કોઈ કામ આવતું નથી.
ના એ વાત હાચી છે તમારી. એમાં શું છે હવે આ ભાવ વધે એની સાથે સાથે આ બધી વસ્તુ ના પણ ભાવ એટલા બધા વધી ગયા, લગભગ અહ ગયા વર્ષ કરતા તો દસ થી પંદર ટકાનો વધારો છે. હવે એ વસ્તુમાં વ ધારો જે જીવન જરૂરિયાત ની વસ્તુ છે તેનામાં વધારો થાય એટલે મોંઘવારી તો વધવાની જ, અને લોકોનું શું છે કે થોડુંક લોકોને સંબોધન પણ આપ્યું છે કે ગર્વ સરકારને થોડીક મદદ કરજો. આવી સિચ્યુએશન આવે તો થોડીક અહ બધા તરફથી એ મદદ મળી રહેશે, તો સરકારને પણ સારું ને આપણા દેશની ઈકોનોમીને પણ સારું. જેનાથી શું છે અર્થવ્યવસ્થા ખોરવાય નહી ને મોંઘવારી એટલી બધી એ પ્રમાણમાં વધે નહી. હવે પેટ્રોલ ડીઝલ બીજા દેશ શોમાં કેટલું બધું વધી ગયું છે, આપડા અહિયાં એટલું સારું છે કે એટલું બધું નથી વધ્યું.
હા ઈજ કે તો છું, આપણે કારણ કે જરૂરિયાતની વસ્તુમાં પેટ્રોલ, અનાજ આ વીજળી આ બધી જ રોજની વસ્તુ એવી છે કે આપડે જોઈએ જ આના વગર આપણા કે કશે જવાય નહી, કાઈ થાય નહી, આ મોબાઈલનુંબી ઈજ છે કારણ કે હવે આપડા રોજ થઈ ગયેલું છે કારણ કે આપણે રોજે જોઈએ જ આ વસ્તુ. હવે આનામાં જ જો આવી વસ્તુ થતી હો તો આપડણે કેવી રીતે જિંદગી ચલાવશું?
ના મોબાઈલ વસ્તુ એવી છે ને કે એના વગર ચાલવાનું જ નથી. તમારે કો વિચારો કે હું કાલથી મોબાઈલ બંધ કરી દઉં ને મોબાઈલ મૂકી દઉં તો કઈ રીતે પોસિબલ છે, તમારું બેંકિંગ છે, તમારું અહ ઓનલાઈન બધું વોટ્સઅપ પર ઓર્ડર આવે ઈ બધા કામ હોય, હવે એના વગર તો મેળ પડવાનો જ નથી તમારે. એ એ મોબાઈલ ચલાવવો જ પડશે ના છૂટકે, એના વગર શું છે કે કામ અટકી જશે આપડું.
હમ્મ, ઈ હવે એટલો મહત્વનો થઈ ગયેલો છે કે તમે વિચાર નહી કરી શકો, કારણ કે આપે ઘરમાં અનાજ ના હોવ તો આપણે બહારે જઈને ખાઈ આવી, પણ ફોન વગર કેવી રીતે ચાલે? કારણ કે આપણું ધંધો, ઘર, વ્યવહાર કે એકબીજાના આપડે એમ કઈને કે પૂછા કરવી કેમ છો, હાલાવા લેવા, ઈ બધું એના થ્રું જ થતું છે આપડું.
હમ્મ. ને બીજું એમ છે કે હવે કોઈ વખત આપડે બાર ગામ ગયા હોય કે કઈ બી હોય, આપડો ફોન ઘરે ભૂલી જઈએ ને તો ત્યાં છે તો બીચની એમ અનુભવાય હવે એ વસ્તુ આપણા જોડે એટલી બધી કનેક્ટેડ થઈ ગઈ છે કે ન પૂછો વાત, એના વગર તો આપણે ચાલે જ નહીં.
હા સાચી વાત છે, કારણ કે એક વસ્તુ ખોટી બી નથી, જો તમે હરખી રીતે એને હાચવો, વાપરો તો ઈ વસ્તુ ખરાબ બી નથી, કારણ કે અહ કે આપણે એની ક્યાંક જવું હોય તો આપણે કોઈને ફોન કરીને કહી દેય કે ભાઈ મે અહીંયા જતો છે, તું હંભાળી લેજે કામને આ ને તે. કાઈક બીજું કાઈક આપણે દૂર જો વ્યક્તિ ગયેલા હોય, કે કોઈ દૂર રહેતું હોય આપણે એને પૂછવું હોય, હાલાવા લેવા હોય, તો વસ્તુ આપણે એના થ્રુ જ થતી છે, ને બહુ સારી વસ્તુ છે એમ જોવા જઈએ તો.
ના, ના ઘણી સારી. ને આમાં શું છે હવે ઘર બેઠા બધું કામ થઈ જાય, હમણાં આપડી નગરપાલિકા એ એપ્લિકેશન લોન્ચ કર્યું જેનાથી આપડો મિલકત વેરો ભરવો હોય કે પછી સેલ ટેક્સ એટલે કે વ્યવસાય વેરો ભરવું બધું કામ થઈ જાય, અને બીજું એમ છે કે હમણાં નગરપાલિકાએ નવું ઈમ્પ્રુવમેન્ટ કર્યું છે કે જેનાથી એપ્લિકેશનમાં તમે તમારે ત્યાં આસપાસ કઈ બી પ્રોબ્લમ હોય એ તમે ફોટો નાખીને કમ્પ્લેન કરો ને એટલે ચોવીસ કલાકની અંદર તમારે સોલ્યુશન આપ પી દે છે.
ના ઈ સારું વાત અત્યારે તમે તમાર તા તો ખબર નહી હોય અમાર તા એની જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ને તો ત્યાં તને એને ડિજિટલ મીટર આવી ગયા. હવે ડિજિટલ મીટર આવી ગયા એનામાં કેવું છે કે તમારું રોજનો વપરાશ કેટલું છે, ક્યારેક તમે એની કાઈ પ્રોબ્લેમ થયો તો એ ડિજીિટલ ઓનલાઈનથી તમે મૂકી હકશો મૂકી શકો કમ્પ્લેન. હવે અહીંયાને આપણે કેવું કે ફોન હતુંન, ફોન થ્રુ આપણે કરતા કે અત્યારે અમાર તા લાઈટ ગયેલું છે, તમે આવો તો કોઈ આમ જલ્દી આવ તું ની કોઈ ધ્યાન નહીં આપતું ને થોડું આમ કહી ને કે લેઘરું કામ કરે, એવું બધું હતું. પણ હવે આ ડિજિટલ મીટર વાળું આવી ગયું એટલે ઓનલાઈન થ્રુ એપ્લિકેશન આવે એટલે ઈયાથે સીધું એની બારગામ જાય જે મેઈન સુરત છે. તા જાય એટલે ત્યાં કને સીધું ખબર પડી જાય કે આ અહીંયા આ વ્યક્તિ આ લોકેશન આ થયેલું છે, તમે ત્યાં જઈને જાઓ ને એટલે એ લોકો પર થોડુંક ભાર આવે કે માથે છે કે તમે આ બધું કામ કરવું જોઈશે. સરકારનું તમે જોડાયેલા છો સરકાર હાથે, તો તમે આ કામ કરવું જોઈશે. એટલે ભાર આવી જાય ને તો એ લોકો એવું કર્યા કરે, એટલે આ વસ્તુ બહુ સારી થયેલી છે ડિજિટલ મીટર વાળી.
ના, ના ઘણું સારું થઈ ગયું. ચાલો મળીએે ક્યારેક પાછા મળશુ.
ચોક્કસ ચોક્કસ ચોક્કસ મળશું તમે આવો એક બી આપ આપણે એની રૂબરૂપ ચર્ચા કરશું.
ભલે‌ ઠીક છે.